હલો
હલો
હેલો હા શું કરો છો.
બસ કઈ નહી આપ બેઠ અને એટલા તમારો કોલ જોયો આવે
હા આવે છે, આવે છે, પતિ ગયા તમારું નિવેદન એ બધું.
હા બધું પતી ગયું ને અત્યારે બસ આ શાંતિ થી બેઠા ત વાતો કરતા હતાા કે આટલા નવરાત્રી દિવસો કેમ ના ગયા ના તેમ એવું બધું. બોલો પછી તમારો કોલ પત્યો. અને પછી હા હું પાછી પરસાદ બેસી ગયા જે સુખડીનો પરસાદ મેં બનાવ્યો મને એવો બહ શોખ મેં મને કહ્યું તું ને પેલા અને પછી મારા ઘરે થોડા માર ગેસ્ટ આવ્યા હતા. સીન બધા મમાન આયા હતા અને પછી આરતી કરી તો જમ બા ન ફટાફટ પતાય પછી પાછો એટલામાં તમારો કોલ આઈ ગયો. બહુ મોડું થઈ ગયું હજી તો પણ ચાલે મને કેવું કે સવારે મારાથી જલ્દી ના ઉઠાય પણ રાતે છય ને એક બે વાગી જાય તો એ પણ મારથી જાગી લેવાય પણ સવાર મારથી નહી જલ્દી ઉઠાતું.
તમારા ઘરે જાગવા દે છે એટલું સારું છે અરા ઘરમાં તો વહેલા સુવાનું નિયમ છે.
પણ તમારા ઘરે બધા જલ્દી સુઈ પણ જતા હશે ને. એટલે અમારા ઘર તો જાતે જ બધાજ જો આ જાગતા હોય ને અગર કોઈ વહેહલું જલ્દી ના ઉઠે મમ્મી સિવાય.
અચ્છા.
ને હુંય ઉઠી જાઉં પણ આઠ આઠ સાડા સાત આઠ વાગે ઉઠવું એવું. પણ બહુ પછી વહેલા નહી કે પાંચ પાંચ વાગે ઉઠે ને પણ તમે લોકો કેટલા વાગે ઉઠો સવાર?
સવારે ને સવારે અમારે સાડા સાત સાત ઉઠીએ.
હ. બરાબર છે ચાલે હવે પણ અમારે તો કેવું કે જો બધા ટાઈમ નક્કી જ હોય કે મારે સવાર ઉઠીને જતું રેવાનું હોય ઇન્ટર્નશીપને એનું ટાઈમ પાછો નવ વાગ્યાનો જ છે તો પછી હર ભગવાન નું નામ ને એવું લઈએ. હવે પછી બઉુ વહેલા ઉઠીને કરવું શું થોડીક એક્સરસાઈઝ એવું બધું થાય એમ એટલે એમાં રેગ્યુલર ટાઈમમાં જ ઉઠવાનું કે પછી એવું નહી કે હેડો ઉઠીને સવાર આમ તેમ આટા ફેરા મારી એવું કશું નહી પછી ઉઠ્યા પછી સેજે ફ્રીજ નહી કે બપો પોર ઊંઘવાનુંય નહી એવું અમાર ઘરે કોઈ બપોર ઊંઘે નહી હ કે ખાસ હમ્મ. બોલો બોલો તમે શું કહો છો?
બસ કઈ નહી જો બેઠી હતી તો મેં કીડું લાવ ફોન કરું. અને ફોટા જોતી હતી નાનપણના તો યાદ આ ગયા ત નાના હતા તો કેટલા સારા હતા.
ના ના હાચી વાત છે. એક ફોટા એક એવી આપડી મેમરી બની જાય છે ને આપણને અ અત્યારે છે પણ જ ટાઈમ અત્યારે ખાલી છે ને એકદમ એમ એક ખાલી સેલ્ફી લઈ લીધી હોય બેઠા બેઠા પણ પછી એ જ સેલ્ફી વરસ પછી જોઈને તો આપણને એવું થાય હું પહેલા કેટલી સરસ દેખાતી હતી કેવી પાતળી, કેવી ધોળી દેખાતી હતી, ઉજળી એમ એવું થાય. અને એકદમ યાદગાર મેમરી બની જાય એટલે ફોટા તો પાડવા જરૂરી જ છે.
હું તો નાની નાની વસ્તુમાં ફરવા જતા હોય ને ત્યારે પણ હું ફોટાની બહુ શોખીન એટલે મને આપ અમારા ફોટ કે આપડા ફોટા પડવા ના ગમે મને છે ને પ્રકૃતિના ફોટા ટા પાડવા બહ જ ગમે, પછી સનસેટ થતો હોય.
સાચ ચી વાત છે. કેટલાય લોકો એવા હોય પોતાના મને કેવું કે સારું બેકગ્રાઉન્ડને એવું જોઉં ને તો મને મારા ફોટા કોકની જોડ પડાવું બહુ ગમે એવું. અને અત્યારે તો કેટલું પ્લેન ચાલે છે કે પોસ્ટ કર દેવા પોસ્ટ કરવાની પણ મન બો ગ ગમે અલગ-અલગ સ્ટેટસ પણ કેવું આવડે ન તો બો ખાસ ટાઈમ નહી મલતો.
બરાબર છે મને મારા ફોટા પડવાનો આમ શોખ નહ હા એવું કઈક સારા તૈયાર થયા હોય કે બહ કેય ને રેર બાકી નય.
માં કે સારામ પાર્લર બાર્લરમાં તૈયાર થયા હોય, બ્યુટી પાર્લરમાં તો પાડી લઈએ, કે હ પોસ્ટ બોસ્ટ કરવા ચાલે સર ચાલે ચાલે. આ અત્યાર તો, તમારે આવું અ તમને આવું પ્રાકૃત તિ ના પાડવાના બો ગમે છે. તો અત્યારે તો એક સારી એપ ટ્રેન્ડિંગમાં છે ને, સ્નેપચેટ એના પર તો ઘણા લોકો અત્યારે તો થોડુંક જે જે એક એક મોમેન્ટ કરે તો પણ સ્નેપ પાડી
હા! વચ્ચે મેં ચાલુ કરેલુ હતું. પણ પછી કેવું કે, એ મેન્ટેન ના થાય ને પછી રોજ નું ના ગમે.
ના ગમે સાચી વાત છે. લોકો તો અ જો કે આવું ના કરવું જોઈએ. કેમકે પછી જે લોકો રોજ આપડા સ્નેપ જોતા હોય ને, આપણને ફોલો કરી પણ શકે, અને કેટલાક સારા હોય, કેટલાક ના પણ સારા હોય એમ. તો આપણને તો ફોલો કરતા થય જ જાય ને, એક એક મિનિટમાં આપણે શું કરીએ તો, અમને ખબર પડતી જ રેય ને એમ. એટલે ના કરવું જોઈએ પણ લોકો શોખ કીન હોય છે. આવું બધું બતાવવા માટે કે, ચાલ હું અહી ગઈ ઘરની બહાર પાણીપુરી ખાધી, પાણીપુરી નો સ્નેપ. ભણવા બેઠી ભણવાનો સ્નેપ, આ હોટલમાં ગયા ચેક ઈન કર્યું ચેક આઉટ કર્યું એનો સ્નેપ, પણ આવું બધું બહું સારું ના કહેવાય એમ.
આ બધું બહુ જ વલણ નીકળ્યું છે. અને બહુ ખોટું છે.
તે એજ ને, જેટલું સારું સારું નિકળે છે ન પણ એના કેટલાક ગેરફાયદા પણ છે. પણ એ લોકોને ખબર પડતી નથી, અને ખબર પડે છે, તો કદાચ એ લોકો એને શું કેવાય? ઇગ્નોર કરે છે એમ. અને પછી એ જ એમની નાની નાની ભૂલો એક દિવસ મોટું કારણ બની જાય. અને પછી એવું કેય કે માર જોડે આવું થયું માર જોડે તેવું થયું એમ.
પણ આ વસ્તુ કેવી છે કે, તમે એકવાર તમારી પોતાની લાઈફ જગ જાહેર કરો છો એવું લાગે.
હમ સારુ ચી વાત છે.
કરવાની જ ના હોય, અને આપણે ઘણી વાર અ આપણે એવું લાગે કે, આ વસ્તુ આપણે એક ટાઈમે એન્જોય કરી લેતી હોય છે. પણ મોટા ભાગે હેક કિંગ થઈ જાય તમારું આઈડી તો કોઈ બીજું તમારું આઈડી વાપરીને, તમારા સગાવાલા ને હેરાન કરી જાય. અને તમારું લાઈ લોકેશન શેર થાય છે કોઈ છો કરે છે ને, સ્નેપચેટમાં તો એવું છે જ. કે તમે બે ડગલા ચાલો છો તો પણ બત તાવે છે કે ચાલો છો, દોડી રહ્યા છો, બેઠા છો? તો તમારે પોતાની લાઈફમાં, તમે જાતે જ પ્રોબ્લેમ ઊભા કરો છો?
દુશ્મન જ આવું કઈક ટ્રેક બેક કરી દે. તો આપણા જે પર્સ ન બધા જે સંબંધ હોય એને પણ થોડી ઠેસ પહોંચે અને એકબીજાને વિશ્વાસ તૂટે છે, આમ એકબીજા પ્રત્યે જો આવું કરવાનું ટ્રાય કરે. શું એમ.
એટલે જેટલો ફાયદો છે ને આ બધી એપ્લિકેશન નો, એના કરતા ચાર ગણો ગેરફાયદો છે.
પણ લોકો એને વાપ પરે છે જે રીતના ને કે ના, બસ એમને એન્જોયમેન્ટ માટેને ફાયદા જ એમને તો ફાયદા જ લાગે છે, પણ આ બીજી બાજુ તો ગમે તે વસ્તુની એ લોકો જોતા જ નથી, અને જો જોતા થઈ જાય ને ગમે તે વસ્તુ આમાં નહીં. પણ ગમે તે કાર્ય કરે, એમાં જો બીજી સાઈડ એની જોતા થઈ જાય તો ઘણા બધા એ લોકો એમની લાઈફમાં પણ આગળ નીકળે, અને અમુક જે રોજ બેરોજ જે બધા પ્રશ્નો થતા હોય તે એની જાતે જ બધા સમાધાન આઈ જાય.
હા. હા હા, એટલે હું તો એવું માનું છું.